હેલો. હા, જય શ્રી કૃષ્ણ હા, આવે છે.
હા હા, બરોબર કેવી છે તમારા બધા ઘરના? હા, બેઠી હતી હવે કામ કરીને બેઠી હા.
અચ્છા. હા હા, અમે બી બધા બરોબર થયા તમે?
હ, બસ મજામાં ચોમાસું કેવું રહ્યું વરસાદ પાણી કેવા છે એ બાજુ?
આવો એકદમથી વરસાદ તો બહુ જ છે અહિયાં કને તો આજ બે દિવસ થયા. કોરું છે રાયપુરમાં પાણી પાણી ભરાઈ ગયું.
હમ.
અચ્છા, હા.
તો પછી ઘરની બહાર તમે નીક ઘરની બહાર નીકળી નહી શકતા હોય તમે?
ના ના, નથી નીકળી શકતા. ઘરમાં બધાના ઘરમાં પાણી ભરાઈ ગયા એકદમથી બધાના. તે પાંચ ઇંચ જેટલું પાણી પડીયું બધે અહીંયા કને.
હા, તો રાસન પાણી કઈ રીતે લેવા જાઓ તમે પછી?
નહી તો પછી આપડે તો અમે અહીંયા કે પેલાથી બધું રાખેલું હોય ને ગુજરાતીઓળને ત્યાં. વધારે જ ભરેલું હોય એટલે ચિંતાના હોય તો સબ્જી વગેરે હોય કે એનું હોય થોડું ટેન્શન પ ચાલે કે આલુ ટમાટરને પ્યાજ ને હોયને ઘરમાં એટલે વાંધો નઈ આવે હમ. બીજું બીજું શું કો છો ના સ્કૂલે પછી એક દિવસ ના એક દિવસ નતા મૂક્યા સ્કૂલે. હ વાંધો નથી સ્કૂલ થોડો ઊંચાણમાં છે ને એટલે વાંધો ના આવે.
અ જોઓ ને આ રસ્તાઓ કેવા થઈ ગયા હોય ખાડા પાણી ખાડાઓ કેટલા બધા પડી ગયા હોય બધા. તો જવા આવામાં પણ કેટલું હેરાન થવાય.
હા, એ છે ને બીક લાગે એમ થાય કે. ટુ વ્હીલર વાળાને બહુવ સાચવીને જવું પડે ને ક એમ થાય કે ક માં પડી જાય ખબરના પડે. ગાડી સ્લીપ થઈ જાય બધી રસ્તાઓમાં એટલે બુ ધ્યાન દેવું પડે ચાલવામાં બી.
હમ્મ
શું કે છે બીજું.
હ હલો.
હલો, હા.
હા, તો પછી તમે ઓલી છોકરા હા, સંભળાય છે તો તમે છોકરાઓ માટે પછી એવું શું બનાવો ચોમાસામાં પછી વાનગીઓ શું બનાવો મજા આવેને.
હા, ગરમાં હા, તમે પછી પકોડા બનાયા હતા અને પછી એ બધું બનાઈએે. કડી પકોડા અને ચાય પકોડાને એ બધું બનાઈએ મજા આવે ને.
હા, પરિવાર સાથે મજા આવે વિસી ને.
હ હા, મજા આવે હા હા એટલા માટે જ એ પછી મેથી થેપલા બનાવી નાખીએ. કાઈ બી ગરમ ગરમ મજા આવે ઢોકળા ખાવાની ને. એ બધું
હા હા બરાબર હા અમે પણ એ જ કરીએ બધું એ અમે પણ બધું એજ બનાય હા એજ બનાવી નવી નવી વાનગીઓ બનાવવા મજા આવે આમ બસ સાલુ બજાર માં જવાનો કંટાળો આવે વસ્તુ લાવી હો ને તો લાવ નથી સક
હા સાચી વાત છે આમાં તો અહીયા બાજુમાં છે એટલે વાંધો ના આવે દુકાનો બધી જ ગુજરાતી દુકાનો છે ને અહયા કરીને એટલે અમને વાંધો ના આવે લઈ આવીએે પગે પગે જઈએ ને તો એમ કે વંચવા તો ના આવે ગાડી ની જરૂર ના પડે સામાન મળી જાય બધું ને સબ્જી એ બધી બાજુ બાાજુમાં જ મળે એટલે વાંધો ના આવે આલુ પ્યાજ પ ઘરે જ આવે વેચવા માટે એટલે એનું ટેન્શન ના હોય લઈ આવી બીજું સબ્જી અમારા દુકાન વાળા અડધારે લઈ આપે દુકાનમાં એક બાપા આવે છે હા
તને વરસાદ પડે એ ગમે વધારે ગમે કે શિયાળો ગમે તને વધારે એ એમ
ચોમાસું બી ગમે હા વરસાદ બ ગમે મને
હા મને ગમે પણ ઓછો ગમે મને નાના હતા ને ત્યારે બહુ ગમતો સ્કૂલે જવાની મજા આવતી પાણીમાં છપ છપ બે કરવાવાની ને
હા એજ પણ એક વાત ની ખુશી બી થાય વરસાદ પડે એટલે ખબર પડે કે ના સ્કૂલ બનશે તો ત્યાંથી જે પાછી આવીએ ને સ્કૂલે જઈ ને એ બહ આનંદ આવે એકદમ આ છુટી મારવા મલી એ બહ ખુશી થ હા એ એને આપણા છોકરા બી અત્યારે એજ કરે છે. છુ્ટી પડે એટલે એમ થાય કે ખુશ થઇ જાય હા,
હા હવે હવે આપડે મોટા થઈ ગયા એટલે આપણે ઓછું ગમે આપડે.
હા પણ આપડા છોકરા એટલા જ ખુશ થઇ જાય એમ સ્કૂલે પાછું આવવા ને આવે એ ડબલ ખુશી હોય લોકો કોને એકદમથી એટલા માટે બીજું શું કામ ધંધા કેવા ચાલે છે હા એકદમ બરાબર છે હા એ તો છે જ હા બધેમાં એજ ચાલુ છે ને હા એજ એજ બધે એવી જ ચાલુ છે કામ ધંધા થોડા માટા જ છે હમણાં તો
અચ્છા બસ શાંતિ છે. તારે તો છોકરાઓ છે ઘરમાં? વરસાદ પડે એટલે ઘરમાં બેઠા છીએ.
હા સાચી વાત સાચી વાત અમારે તને આજ તો બ સ્કૂલ ગહ્યા છે. હા એજ ને, ત્યાં ચાલુ છે વરસાદ હમણાં?
હા
વરસાદ ત્યાં ચાલુ છે હમણા? અચ્છા અમારે ત્યાં હ એમાં તો અજાણું છે તડકો છે થોડો કપડાં વગેરે બધું બારે સુકાય છે. એમ બરોબર છે કઈ બી નવી બછી આઈટમ આવડ તેઓ તો શીખડાવો અમને શું બનાવી વાત જમમા
શું?
બપોર નું?
બપોર ને જો ને, ત તો શું ઘરે આજ તો છુટી છે એટલે એમાં ધંધા ની એટલે શું ડાળ, ભાત ને એ બધું હોય ત્યારે તો સુખડી બનાવીએ એ, શું ક? રોટલી દાળભાત શાક ને એવું બધું બનાવીયે હા ગર હા ગરમા ગરમ ખાય ને,
હમ સાચી વાત હા તમે વળી અમે એક લાડુ બનાય. ત વરસાદ વરસાદ પડી હતી ને સારી એટલે મેઘલાડુ બનાવે આપડે ગજરાત બધ બનાવે ને ગુજરાત માં બી વરસાદ આવે એટલે લડવા,
હા હા હા
હા તો મેઘ લાડુ બનાયા હતા, પછી ચાલે રામજ બે ત્રણ પડ્યા હજી, ચાર પાંચ દિવસ ત્યાં બના્યા હતા. ના અમે તો હર સાલ બનાવીએ. વરસાદ પડે ને એકદમ થી બધા નાલા ઓગણી જાય તળાવ એકદમ બધા ફૂલ થઈ જાય ને એટલે પછી છેને એમ કે લાડવા બહાર ધૂપ કરીને લાડવાને ધરાવીએ, પછી અમે લોકો ખાઈએ તેમાં ગાય કૂતરા ના અલગ થી કાઢીએ. પછે અમે ખાઈએ.
હા બરોબર ના અમે એવું નથી બનાવતા મે લાડુ
હા નામા વર્ષોથી પેલે થી બુજુર્ગ કર આવે છેમ પેલાથી બધા પછી પરંપરા ચાલુ હોય અમારે ત્યાં નિભાવી પછી અમારી બહુ ખબર ન કે અરસે કે ન કરે અમે કરી રહ્યા એમ કે, કરીય છીએ એ એટલા માટે,
બીજું બીજું કઈ ક કઈ નવી વસ્તુ કઈ બનાવતા હોય તો?
ના બીજું તમને ને બ શ લોકી અમાં સારી આવે છે દૂધ દૂધી ના મુઠિયા બનાવીએ કે દૂધીના થેપ થપલા બનાવી કે એવું બધું કરીએ તો દૂધી ખાવાવામાં બધા બહ જ ના કરે ને હા દૂધીને સારી લાગે દૂધી નો અલવો બી બનાવીયએ. તો સારું લાગે છોકરા ને, આમ તો દૂધી ને સબ્જીને શાક નથી ખાતા તોમ કે્યા આમ બનાવીએ ને તો બધા ખાય એમ કે દૂધી ના મુઠિયા બનાવી નાખીએ થેપલા બનાવી, ચાય બી ગા કે બ સરસ લાગે ખાઈએ બધા એમ બનાવજો સરસ લાગશે.
હાવ બનાવીશું
હા એજ કોને સરસ લાગે
હા અમારે પણ ઓછું ખાય
એવછું કાય એમ ના પણ હા એ જ ન અચ્છા તો આ મેથી ના થેપલાખે ને એના જેવા જ મસાલા વાળી રોટી બનાવે ને એના જેવા જ લાગે
હા
સારા લાગે એમ તો આ બધા લસન પ્યાજ અનેને બધું નાખીને કરીએ લસણ ને લીલા મરચા ધાણા બધું. સારા લાગે
હા અચ્છા
ચાલો બીજું શું કેવું?
બસ શાંતિ છે હમ તો કઈય બહાર જવાતું નથી વરસાદ ચાલુ હોય બાર બધું કન્થાતું હોય ને એટલે નથી કશું વસ્તુ લેવા જવીએ બજારમાં પણ નથી જઈ શકતા એટલે અ ર થઈ જવાય રસ્તાઓ પેલા ખાડા થઈ ગયા ને છે ને એટલે
હા હા એ તો છે હા બસ શું બ છોકરી નો ફોન બોન આવે કે ના આવે
હા આવે ને આ મારે બેબીન ત્યાં એ બાજુ પણ વરસા જતો પણ ઘરમાં પાણી ઘુસી ગયું હતું પણ હમને લગાય હતો ને
હા બહુ બતાવે દ ઈ બાજુલી કપાન ગુજરાત માં બધે બહુ પાણી હતું ને એકદમ, તેમાં ત સુરતમાં તો બધું પાણી કપડા માર્કેટ ને બધું અંદર એમ થાય કે બહુ ખરાબ થઈ ગયયો છે બધું માલ બધાનો ત્યાં તો એ સાઈડ
હા હા એટલા માટે જ મને વ રસાદમ ને ઓછો પસંદ પડે કે બહુ નુકસાન કરી જાય માપ નો હોય તો ગમે ધ શું વસ્તુ કેટલી ઘરમાં પાણી ઘુસી જાય તો બધું બગડી જાય ઘરમાંધ તો વસ્તુઓ બધી ઊંચી નીચી મૂકવી પડે છોકરાઓ હેરાન થઈ જાય
હેરાન થઈ જાય એ સાચી વાત છે ને કેટલી બધી જીવજંતુ અંદર ઘરમાં ઘુસી આવે અમે તો કેયા ગામમાં એ બાજુલી કોતા અમ કે મગર ને બધા હા મગર ને કેટલા આવી ગયા રસ્તા ઉપર બાજલી કોર તો ગુજરાત માં તો તળાવ બધા પેલા થયા ને હ સાચી વાત છે સાચી વાત છે હા પૂર આવે એટલે બધું પછી બધા બારે આવે સાપ ને બધા એક વાર અમારા તે ઘરમાં પાણી ગરીયું હોય તો ને સાફ ને બધા ઝિણા ઝિણા બધા હોય ને ના ના ના બચ્ચા એ બધા ઘરમ હા સાપુલિયા ઘરમાં આવી ગયા હતા અમે તો બધા પલંગ માં ચડી ગયા પછી જ પછી ઘરમાં બધા માણસો હતા ને હા ના બંધ હો તો અંદર થી પાણી આવી ગયું હતું બધું એટલે
હમ પાણી તો આવે પણ બીજી જેવી પેલી વસ્તુઓ ના આવી જાય ને ઝેરી વસ્તુઓ અંદર ના ઘુસી જાય દરવાજા બંધ રાખી ને બારી બાણ ના તો
અચ્છા હા હા બરોબર બરોબર એ જો એટલે મને બહુ ભીક લાગે તે તમે તો આ કેટલા ગુડા સુધી પાણી હતું ને અમે બધા સવાર નાસ્તો બનાવ્યો ના પાણી ઘુસ્યું હતું અંદર તો સવાર ના એમ થાય વધારે ના આવે ને ફટાફટ બટાકા પૌવા બનાયા બનાવી પલંગ માંથી બેસીને અમે લોકો જમ્યા હતા એટલું પાણી હતું હા ભાઈ વા એક સાલ તો માટેટ હા હા સારું છેને કે સોફા કેના ત્યા
બેબીન તં અમારે ત ઘુસી ગય ને ઘરમાં
હા હા હા એ તો સાચું છે એલે ભાઈ તો ઉપર લે છે એટ વાંધો ના આવે જેવ તો બહુ તકલીફ પડે એટલા માટે તો સોફા ફ્રીજ ને ઇલેક્ટ્રિક વસ્તુ બધી ખરાબ થઈ જાય પાણી ઘુસે બધું ખરાબ થઈ જાય ઘણા લોકો પણ ગાડીઓ બધી બઉુ ખરાબ થઈ ગી હતી રીપેરિંગ કરવા માટે બધી આવ્યો સર્વિસિંગ માટે ગાડીઓ ટુ વ્હીલર
હા બહુ ખરાબ હા
બહુ નુકસાન હા એટલે માપડ માપ પડ્યો તો ચાલે એમ થાય કે બધું અનાજને વાવે કિસાન લોકોને નુકસાન ના થાય ને ધીમે ધીમે થાય કે વરસાદ પડે તો સારું એમ તો બ ભગવાનને જે મ મંજૂરો હોય એજ કરે એના આગળ કોઈનું ના ચાલે હા ભગવાન એજ ચાલો હવે ફોન રાખશો હવે હા બસ બસ ચાલ હા મૂકીએ એક ટાઈમ વળી પાછી રોટી હા હા ઠીેકઠીક રાખું છું હ બાય હ
હમ